હલો હા.
હલો.
હ એમ છો.
હલો. નથી સંભળાતું.
હ હવેવાજ આવીએ.
બહુજ ધીમો અવાજ આવે છે.
હવેવીયો.
હા હા હવે આવે છે.
હા ધોનુ કેમ છે.
બસ મજામાં તમે કેમ છો.
બસ હું પણ મજામાં છું આજ જોને બસ ફોન જોઈને ઓનલાન શોપિંગ જોતી તમે કરો છો ઓનલાન શોપિંગ ઓફલાઈન તમને પસંદ છે.
નહી ઓમલા ઓનલાઈન શોપિંગ બહુ જોતી. અછી કરીએ છીએ ઓફલાઇન શોપિંગ શપિંગ કરીએ છીએ આમે
જો બને છે ને પોતાના રીતે બંનેમાં ખાસિયત છે ને ઓનલાઈન શોપિ ઘર બેઠા જ આપડે વસ્તુ મંગાવી શકીએ છીએ અને આપણો સમય અને મહેનત પણ બચે છે એતો છે ફાયદા તો જ છે જ નુકસાન જોડા જો હવે તો એક મોબાઈલ ના એક જ એક થી હજારો વસ્તુઓ આપડ ઘર બેઠા જોઈ શકીએ છેએ અને ભાવની સરખામણી પણ આપણે સરળ થી એના ઉપર કરી શકીીએ અલગ અલગ બ્રાન્ડ ના અંદર હોય છે એટલે આપણને વિવિધ પ્રકારની વસ્તુઓ મલબ એક જ જાણે કે મિક્સર જ લેવું છે તો અલગ અલગ એક જ પ્લેટફોર્મ પર આપણને જોવા મળી જાય છે દુકાનમાં ફરવું નહી પડે.
હમ.
હમ.
ઓનલાઈન શોપ. શોપિંગમાં આપણે એ આ વસ્તુને જોઈને ચકાસીને લઈ નથી, શકતા ખાલી આ લોકો જે આપણને ફોટોઝ બતાવે છે એ જ જોઈને આપણે લઈ શકીએ છીએ, એ થોડી પ્રોબ્લેમ થાય છે. ઓનલાઇન શોપિંગ.
એ વાત તમારી સાચી છે કે આપણે એ જોયું છે કે ફક્ ર્યુ પરથી પસી કરી શકી જો તમે સ છો તો સારી જ છે પણ આ વાત સાચી કે.
અવાજ ધીમો થઈ ગયો છે, તમારો.
હલો.
હાલો.
હા, અવાજ છે.
હા, હવે પણ ધીમો આવે છે.
હવે આવે છેે.
હા, આવે છે હવે.
પછી, તો બિનપણીઓ મળીને સાથે કોઈ શોપ પર જઈએ, બાર્ગેનિંગ કરીએ ફરી કરીને શોપિંગ કરીએ એની મજત તો કઈ અલગજ હોય છે.
હા, એની મજા અલગ છે.
હા અને આ જે ઓનલાઈનમાં પણ ડિસ્કાઉન્ટ અલગ ઉપરનો ઓ ઓફર મળતી જોય છે, આપણને. અને એના કારણે પૈસાની વચત. થઈ જ જાય છે, પછી જે મજા આપણે કપનીઓ જોડે જઈનેગંગ કરીને. થોડું નાસ્તો પાણી કરીને આગે એમાં એ મજા નથી.
હમ, પણ ઓનલાઈન શોપિંગમાં શું. છે, ડાયરેક્ટ મેન્યુફેક્ચરર પાસેથી આપણે ખરીદી શકીએ છીએ, એટલે. આપણને ડિસ્કાઉન્ટ બહુ જ બધું મળે છે, અને પણ એમાં આપ આપણે. જોઈ, તપાસીને લઈ નથી શક. તા એ એનો. એ ફાયદો છે, અને ફાયદો એ છે કે. આપણને ડિસ્કાઉન્ટ સારું એવું મળે છે.
હા, એ તો છે. અનેસુકહે આ ઓફલાઈન શોપિંગ થી જ સ્થાનિક. વેપારી હોય, આપણા એમને પણ એમનું પ્રોત્સાહન મળે ને. કે, સ્થાનિકમા એ લોકો. લોકોને ફાયદો પણ થાય છે.
ઓનલાઈન શોપિંગમાં આપણે ક્યાંથી... કોની પાસેથી વસ્તુ ખરીદી રહ્યા છીએ, આપ...
હમ્મ
વધારે આપણી આપણી પાસે ડિટેલ્સ હોતી નથી. અને ઓફલાઈન શોપિંગમાં આપણી પાસે ડિટેલ હોય છે કે આપણે આ.. આપણી આસ.. લોકોની ત્યાં આપણે શોપિંગ કરી રહ્યા છીએ. આપણને કઈ પ્રોબ્લેમ આવે તો એ લોકો.. લોકો ત્યાં હોય છે, અને ઓનલાઈન શોપિંગમાં.. એ લોકો.. અવેલેબલ હોય ના હોય એવું થાય છે.
થાય છે. સાચું કીધું અને જો બીજી તરફ ઓનલાઈન શોપિંગમાં પણ ઘણીવાર છેને માટે પણ થોડા દિવસો આપ રાહ જોવી પડે છે. જયારે દુકાનમાંથી વસ્તુ આપણે ઘરે જ લઈને આવી શકીએ.
એ થાય છે, ને ઓનલાઈન ખરીદીમાં છે, ને આપણે સાવચેતી પણ ખુબ જ જરૂરી છે. જે.. ભરોસેમંદ વેબસાઇટ હોયને એના પરથી જ આપનેણે ખરીદી કરવી જોઈએ. અજાણી એપ વિશ્વાસ ન કરવો જોઈએ.
અત્યારે તો ફ્રોડ પણ બહુ જ થાય છે, ઓનલાઈન શોપિંગમાં. કે બતાવે છે કંઈક ઓર ને આપે છે, કંઈ ઓર! પછી પછી ફોન નથી ઉપાડતા કે પછી કોઈ રિસ્પોન્સ નથી આપતા. એ વેબસાઇટ પર કોઈ રિસ્.. રિસ્પોન્સ નથી મળતો, એવું બી બને છે.
હા બને છે અને કોઈવાર એવું હોય, છેને આપણુ નામ આવે છે અને આપણી પાસે ઓટીપી માંગે છે. એ પણ આપણે નઈ કરવું જોઈએ. અને તમને ખબર છે આજે આપણે સુરક્ષા નુ ખાસ ધ્યાન રાખવું જોઈએ.
હમ્મ
અને જો બીજી વાત કરીએ, તો તહેવારો ના દરમિયાન તો ઓનલાઈન અને ઓફલાઈન બધી જગ્યા સારા ઓફર જોવા મળતા જ હોય છે, આપણને
તો હવે તો ઓફલાઈન પણ સારું એવું ડિસ્કાઉન્ટને આપે છે લોકો કે ઓનલાઈન તરફ વળ્યા છે લોકો એટલે હવે ઓફલાઈન પણ સારું એવું ડિસ્કાઉન્ટ આપે છે.
હા એ તો છે કે આપણે પરિવાર સાથે બજારમાં જઈને ખરીદી કરી તો તહેવારો ના દિવસે એ કેટલી મજા અલગ-અલગ છે. હમ્મ હ આછે ન ઓનલાન શોપિંગ તો એ લોકો માટે સારી છે જે ઓફિસે જતા હોય છે, બીજી વ્યક્તિ હોય છે લાઇફમાં કેમ કે સમય ઓછો હોય કે એે
બાર ના દેશોમાં એ લોક લોકો માટે અ અ એ લોકો માટે નીકળેલું કે જે લોકો કો ફિઝિકલી આવેવે ફિઝિકલી હોય ફિઝિકલી બહાર ન જઈ શકે કે બાળકો માટે લેવા માટે કે એના માટે નીકળેલું તો હવે આપણે ઓનલાઈન શોપિંગ તો આપણને પાંગડા બનાવે છે.
હા એ વાત તમારી સાચી છે અનેને છે કે ઓન લાઈન શોપિંગ માં એ વસ્તુ ગમે છે એ બધી એપ થી આપે તુરંત પાંચ બસ મા ઘરે વસ્તુ
હમ હા એ ફાયદો છે કે આપણે અ કોઈ વખત બહુ જ ગરમી હોય બપોરના ટાઈમે કે બહુ જ ગરમી હોય ને આપણને આપણે માર્કેટમાં જઈ ન શકતા હોય ત્યારે ત્યારે આપણે
ત
કે ઘરે આવી જાય છે દ દસ મિનિટમાં એમ
એટલે છે ને આપે છેને જરૂર પ્રમાણે બંને પ્રકારની ખરીદીના તો પોતાના ફાયદા છે જ.
હમ એ ઓનલાઈન શોપિંગ ઓફલાઈન શોપિંગ ના ફાયવફા ફાયદા પણ છે અને નુકસાન પણ છે.
હા એ તો ઓનલાઈન ના ફાયદા તો જો એજ છે કે ઘર બેઠા આપણને વસ્તુ મળી જાય સમય નુ બચત થઈ જાય. હજુ સારી કય વ સારા ભાવે
આપણે આપડે અહિયાં આપડી પાસે હા આપણી પાસે નાના બાળકો હોય કે આપ આપણે જઈ ન શકીએ માર્કેટમાં તો એ ફાયદાકારક છે એમ કે એ આપણને ઘરે પહોંચાડે છે.
અને જો તમે ઓફલાઈન શોપિંગ તમને ગમે એના પણ તો છ અલગ ફાયદા હોય જ છે. કે આપણેે વસ્તુ જોઈને ચકાસીને પહેરીને એનો રંગ જોઈએ એ આપણના સારું લાગે છે કે નથી લાગતું કે આપણે કરી શકીએ છી અને તરત જ આપણને વસ્તુ મળી જાય અને મે વાત આપને તરણ તુરત એ વસ્તુ આપણે ઘરે લઈ જઈ શકીએ છીએ અને દુકાન સાથે અી બી વાતચીત કરી શક આપ ડિઉન્ટ હમેથી ગી શકીએ ભરપૂર કરી શકીએ અને આપડા સ્થિક છે એને પણ મદદ મળી જાય આપણા દ્વારા. તો એ બધા ફાયદા તો છે જ.
હા બરાબર છે.
હા બસ એજ છે કે પોતપોતાના સુવિધા ના હિસાબથી આપણે બંને શોપિંગ નું ધ્યાન રાખવું જોઈએ કે આપડી સમયદારીથી ખરીદી કરવામાં આવે તો પૈસા સમય અને મહેનત બંને દરડેની મતલબ.
હા બરાબર છે.
હમ.
સાચું છે.
હવે તો જાણા બધા જ મોબાઈલમાં હજારો વસ્તુઓ આપણે જોઈ શકીએ છીએ. ઓઇ તો બે ત્રણ વસ્તુ મંગાઈ ગયો.
હા હાહાહા.
હા ના કને કઈ કને ક આપ એપ ખોલીને કપડા છે જૂતા છે ફર્નિચર છે એ બધી વસ્તુ ઓનલાઈ જોતા જોઈએ જોતા જોઈએ તો સારું સારું. કોઈ કોઈ બધા આક બધા ક. છ એક આપણે બે તણસ્તુ મંગાવીએ. ડ થાય છે તમા જોડે થાય છે.
હા મારી જોડે બી એવું થાય છે કે. જે જરૂરી નથી એ બી આપણે. જોતા હોઈએ અને એની એડ આવે છે તો આપણેે મંગાઈ લઈએ છીએ. કે ચલો આ પછી કામ આવશે એમ કરીને અને આપણે ઓફલાઈન શોપિંગ કરવા જઈએ છીએ તો આપડે. આપણી જરૂરિયાતની વસ્તુ. તો જ લઈએ છીએ.
લઈએ છીએ હા કારણ કે ત્યાં આપણને બીજું ઓપ્શન જોવા નથી મળતું. અહીં તો આ પણ સારું છે આ પણ સારું છે. કામ કરીને ત્રણ ચાર વસ્તુ એક સાથે લઈ લઈએ.
હા બરાબર છે.
હમ તો હવે છે ને તમે કોઈ દિવસ શોપિંગ માટે જાઓ તો મને જરૂર જણાવજો હું પણ તમારી જોડે ઓફલાઈન શોપિંગ કરવા માટે આવેશ.
શ્યોર શ્યોર આપડણે ઓફલાઈન શોપિંગ કરવા જઈ ને મસ્ત. તી કરશું મજા કરશું.
હા ઠીક. અચ્છા ચાલો તો મળીએે પછી ચાલ આવજો જય શ્રી કૃષ્ણ.